અ બોલ?
શું કરો છો?
બસ, કઈ નઈ, બેઠા છે.
અચ્છા હા તો હું તમને કા મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત કઉ રથયાત યાત્રા કાલે છે, તો ખબર છે એની શું સ્ટોરી છે? ને કેમનું એ લોકો કરે છે?
હમ, બોલને ના મને કઈ ખબર નહિ અમે કોઈ દાડે જતા નહી અજુ રથયાત્રાનું
અચ્છા જોઈ નઈ તમે એકે વાર એમ છે.
હમ,
હા, તો એમાં કેવું હોય છે આપડે અમદાવાદમાં તો એક જ દિવસે રથયાત યાત્રા હોય છે બટ જગન્નાથપુરી જ્યાં મેન મંદિર છે જગન્નાથનું ત્યાં અ સત્તર ઓગણીસ દિવસ સુધી ચાલે છે રથયાત્રા
હમ,
એમાં મોટ્ટા મોટ્ટા ત્રણ રથો હોય છે.
હમ,
ભગવાન જગન્નાથના
હા, હા, પણ મેં મોબાઈલમાં હાભરેલું ખરું કે ભગવાનને જગન્નાથમાં આમ હાથ નથી એમ
હ એટલે એમાં કેવું હોય છે કે ભગવાન અ કોઈના એક પુરુષ હોય છે ને એના સપના માં આવે છે
હમ
કે હું અહીંયા ગાડી આવી રીતે આ જગ્યા પર છું તો તું મને લાકડા ની મૂર તીથી આવી રીતે બનાય એમ તો આવી રીતે એક રૂમમાં જયારે ભગવાનની મૂર્તિ બનાવતો હોય છે ને લાકડાની ત્યારે છે ને એમાં એવું હોય છે કે ત્યારે કોઈ જોવે એને કોઈ દરવાજો ના ખોલે એવું હોય જે તારે એકલાયે જ મૂર્તિ બનાવાની એમ
હા એટલે આજે મેં સ્ટેટસ એવી રીતના જોયું મેં સાાભર્યું ખરું રથયાત્રાનું
હા તો એમાં કેવું હોય છે તો કોઈ એ દરવાજો ખોલી લીધો ને પેલો મૂર્તિ બનાવ બતા બનાવતો હોય છે અંદર એટલે દરવાજો ખોલી લીધો ને એટલે ભગવાનની મૂર્તિ છે ને અધૂરી જેટલી બની છે ને એ ટલી એટલે હાથ વગર ની છે એમની અડધી મૂર્તિ હોય છે એમાં
હમ હમ
એમાં કેવું હોય આ દિવસે નીકળે પુરીમાં તો સાત આઠ દિવસે ગુંડીચા કરીને એવું મંદિર છે
હમ
ત્યાં ગાડી છે ને ભગવાન સાત આઠ દિવસ રોકાય છે ને પછી ત્યાંથી પાછા નીકળે છે એમ કરીને સત્તર ઓગણીસ દિવસ સુધી ચાલે છે ત્યાં રથયાત્રા આપડે અમદાવાદમાં તો સવારે પહિંદ હા બોલો
હા તો અહીંયા તો હાથી એ કેટલા હોય છે રથયાત્રામાં તમા તું એ તો જોયા જ હશે
હા અમે જઈએ છે ને દર વર્ષે આ વખતે અઢાર હાથી છે ને એક હજાર જેટલા ટ્રક છે પિસ્તાલીસ હજાર કિલો મગનું વિતરણ કરવામાં આવે છે ત્યાં રથયાત્રામાં છે ને મગ્નને પ્રસાદ તરીકે આપે છે છે આ લોકો
હમ
મંદિર માંથી ટ્રકે ટ્રકે બધા જેટલા બી ટ્રક છે ને બધા એની પા પાછળ લોકો કઈ નું કઈ બધું વેચતા હોય જેમાં વધારે મગ હોય પછી છોકરાઓ માટે ચોકલેટો હોય છે ને બધું આપે એ લોકો ટ્રક માંથી
હમ હમ હમ હમ અમે તો પણ મગ અમારે તો કઈથી આવે ને તો અમે તો મગ નો એક દિવસ પસાદ કરી ને ખાઈએ શાક કરી ને ખાઈએ અને એક દિવસ ભજીયા બનાવીને ખાઈએ અમે તો
હા મોસ્ટલી ત્યાંના આપડા ગુજરાતી લોકો એવું જ કરે છે કે મગ ને ભજા બનાવી ને જ ખાઈ એ દિવસે તો
હમ
રથયાત્રા ના દિવસે જે મગ આવે ને એ પીસી ને મળ ચા ને બધું નાખી ને મસ્તે જે દાળ ના બના ને ત મોરના
પણ હા પણ એ મગના ભજીયા તમે કેવી રીતના બનાવો અમે કેવું કે ઘરે દાર્ક પલા નેને તો બનાય અમે એવી રીતના ભજ્યા હજુ નઈ બનાય એવી નમેમ
ના એમાં કઈ હોતું નથી એ જે તમે મગ લાવો ને રથના પ્રસાદ ના મગ રથયાત્રા એમાં મગ ને તમે પલાળેલા જ હોય ઓલરેડી એટલે પલાળેલા હોય ને એટલે એને મિક્સર માં પીસી દેવાના. પીસતી વખતે અંદર છે ને મરચાં અને લસણ એડ કરી દેવાનું એટલે મી પીસી ને પછી એનું ઇન્સ્ટન્ટ ખીરું બની જાય.
હમ્મ.
એ પાણી પણ એડ કરવાનું જેવી રીતે તમારે નોર્મલ ખીરું બનાવવું હોય પાણી એડ કરે હા બોલો. જેવી રીતે આપણેે તાર દાળનું ખીરું બનાય ને એવી રીતે જ આ મગના ભજીયાનું ખીરું બનાવાનું. અને એવી રીતે. છે બધું સેમ રેસીપી ખાલી પેલું દાળ હોય છે આમાં મગ હોય છે એવું જ હોય છે.
એટલે તમે રથયાત્રા જોવા જાઓ છો આવી રીતના અમદાવાદ. હાછ તમે કેવી રીતના જાઓ છો રથયાત્રામાં.
હા અમે લોકો સવારે ટ્રેનમાં જઈએ અહં નડિયાદથી કાલુપુર જઈએ પછી ત્યાંથી કાલુપુર થી ચાલતા ચાલતા અમે લોકો લોકો જઈએ એટલે અમને રસ્તામાં જ બધું ચાલુ થઈ જાય પેલા હાથી આવે છે. પેલા ત્યાં મહારાજ છે ને. અ જગન્નાથ મંદિર ના જમાલપુર ના એ મહારાજની ગાડી આવે.
હમ્મ.
સૌથી પહેલા મારા જ આવે પછી હાથી આવે હાથી પછી અ પેલા અખાડા વાળ આવે પછી ભજન મંડળી આવે.
હમ્મ હમ્મ.
પછી ટ્રકો ચાલુ થાય ને પછી લાસ્ટ માં છેલ્લે લાસ્ટ માં ત્રણ ભગવાન ના રથ નીકળે.
કે બધા ચોકલેટો ને એવું બધું ઉછારે ને રથયાત્રામાં.
હા એ લોકો પ્રસાદ તરીકે આપે નાના છોકરાને પેન્સિલો આપે એક એક કરીને પછી ચોકલેટો આપે છે બધું આપે છે મગ નું એક એકલાનું વિતરણ નહી થતું આનું પણ થાય જ છે.
નાના છોકરાઓને પણ સાચવવા ના કેવી રીત ના એટલી ભીડમ
હા અરેચારે અખાડા જયારે અખાડા હોય ને ત્યારે થોડું વધારે સાચવવું પડે છોકરાઓને ને. ભીડ બહુ જ હોય છે એમાં.
હમ્મ હમ્મ અખાડા એ હોય છે ત અમદાવાદમાં.
હા ખાડા પણ હોય છે ભજન મંડળીઓ. પણ હોય છે એમાં કેવું કે ભગવાન ની મૂર્તિઓ લઈને લોકો નીકળતા હોય છે ભજન મંડળીઓ વાળા.
અને ખબર છે હાથી કેટલા આશરે કેટલા હોય છે હાથી એમ.
આશરે નને એક્ઝેક્ટ ફિકર જ કઉ છું તમને.
હમ્મ એવું છે હ હા આ હા. એવું છે એમને.
ત્યારે હાથીયો છે એક હજાર ટ્રક છે.
હ હ સારું છે અમે હવે ટ્રાય કરીશું અમે એ જોઈએ હવે રથયાત્રા અમે તો ટીવીમાં જોઈએ જ રથયાત્રા.
હા હ. ના અમે લોકો દર વર્ષે તયાં થી ટ્રેનમાં જઈએ પછી ટ્રેન માંથી કાલુપુર થી ચાલીને અમે લોકો જઈએ આસ્ટોડિયા જઈએ છે. પછી આ સ્ટોળિયા ભંડારો હોય ત્યાં ઈચ્છા હોય તો કઈ બાકી તો નાસ્ તો કરી ને પછી પાછી સાંજે ચાલુ થાય. એટલે પછી અમે લોકો પાછું. જોઈએ રથયાત્રા એટલે સાંજે આઠ વાગે આઠ સાડા આઠ વાગે રથના દર્શ
પેલે કઈ કઈ જગ્યાએ હતી ફરે ભગવાન.
અ જમાલપુર થી નીકળે ને પછી એમના મામાને ત્યાં સરસપુર જાય. . જેનો એરિયા તો મને નહ ખબર બટ આવું હોય છે પછી સરસપુરથી એ લોકો બધા જે હોય. ખળવારા છે ભજન મંડળીઓ છે ત્યાં મોટો ભંડારો હોય પછી જમીને એ લોકો પાછા જમાલપુરેે જાય.
અ કેટલા વાગે ચાલુ થાય રથયાત્રા આપડે.
સવારે સાડા સાત વાગે આરતી થાય પછી જે આપડા. હમ્મ મુખ્ય મંત્રી છે પછી.
હમ્મ.
હા એ લોકો આરતી ઉતારે પછી પહંદ વિધી ઘરેમાં કેવું હોય કે સોનાની સામેણી હોય ને એનાથી થોડો રથ ની આગળ સાફ કરે એમ રસ્તો અને પછી એ લોકો નીકળે રથ લઈને.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
એટ સાડા સાત વાગે નીકળે બધો કાર્યક્રમ પાંચ સાડા પાંચ નો ચાલુ થઈ જાય પણ સાડા સાત વાગે નીકળે તો સાંજે લોકો. કોને પાછાની જ મંદિર આવતા નવ નવ સાડા નવ જેવું થાય.
એટલે આપડે તઈ હા જે આપડે યાત્રા પતી જાય. રથયાત્રા એટલે ત જમણવાર ને એવું હોય છે મેં સાાભર્યું છે એવું એમ.
હા હોય છેને બપોરે સરસપુરમાં હોય છે એમના મામાને ત્યાં ને સાંજે ત્યાં હોય છે જમાલપુર. પુર જે મેઈન મંદિર છે જગન્નાથજી નું ત્યાં.
ફેર એવું સાંભરેલું ટીવી માં કે ખાતી તો ગાંડોય
એટલે આ વખતે એ લોકો એ થોડી સિક્યુરિટી કરી છે કે એઆઈ ની મદદ થી છે ને હાથી પર જીપીએસ લગા છે એટલે સજ એ લોકો રૂટ ઉપ રથી છેજ એમનો પગ ભી હાલે ને એટલે તરત પોલીસ ના સિક્યુરિટીમાં એ લોકોને તરત ખબર પડી જાય કે હાથી થોડું ો આડો થયો એટલે લોકો તરત એલર્ટ કરી દે ત્યાંના લોકો ને. એ હાથી ગાંડાવાના માટે થત તો કે કેવું હતું કે ડીજે ના અવાજ થી એ લોકો ને થોડું એ થાય ને. આમ. કેવું ડાયરેક્શન એ લોક કોનું ચેન થઈ જાય એટલે લોકો એમાં હાથી ગાંડો થયો હતો બટ આ વ ખતે એવું પોસિબલ નથી.
હમ્મ હમ્મ. હમ એટલે રથયાત્રામાં આટલું એ છે એમ ને. ભગવાન ને આટલું સત છે એમને.
હા આ વખતે એ લોકોને એક હાથી હાથી પણ આ વખતે પ્રખ્યાત છે જેને સોના દાંત છે ને સોનાની બંગડી પહેરેલી છે હાથ પર.
એ તો એમની બેનને ફરવા નાતા લઈ ગયા?
કોણ?
ભગવાન જગન્નાથ મહારા ભગવાન જગન્નાથ નીકર્યા નતા એમની બેનને લઈને એકે વાર ફરવા.
હા આ ત્રણે આ રથયાત્રામાં ત્રણે નીકળે છે ને ભાઈ બેહેન. ભગવાન જગન્નાથ પછી એમના ભાઈ બલરામ એમની બેહેન સુભદ્રા એટલે ત્રણેવ નીકળે છે ને બાર એમાં કે આ ત્રણે જણા ભાઈ બેહેન નીકળે છે નગર ચર્યા એમાં રૂ કમણિજી રુઠે જાય છે જે એમને લઈને નહી નીકળતા તો પુરીમાં તો એક દિવસ આ જયારે રથયા રથયાત્રા પતે ને એ દિવસે રાત્રે ભગવાનને બહાર જ રાખે છે. રુકમણીજી રસે જાય છે ને તો નહી ઘુસવા દેતા અંદર મંદિર માં. એટલે ભગવાન બારાજ રોકાય પછી બીજે દિવસે સવારે એમને બધું કરીને પછી લઈ જાય છે અંદર ભગવાન મંદિર માં
હમ હમ એટલે રાત્રે પછી કેટલા વાગે રથયાત્રા પતે આપણેે?
અમદાવાદમાં તો દસ વાગે પતી જાય દસ સાડા દસ.
દસ વાગ્યે ઓકે હા હા એવું છે એમને. હમે એ ટ્રાય કરી જોઈશું હવે આ ફેર વિચાર છે જવાનો કાલે અમે ટ્રાય કરી જોઈએ જોઈએ તો ખરા ભગવાનને અમે દર્શન કરવા તો જઈએ
હા એ તો હવે હા સામેથી આવે
હમ હા તો અમે એ જઈએ હમ હા એટલે અમે ટ્રાય કરીએ આપે કંઈક નવું જોવાનું તો મળે ભગવાનને દર્શન તો કરીએ આપડે હવે ગયા નથી તો હ હા તો તમે સવારે કેટલા વાગ્યે જાઓ છો?
અમે લોકો સવારે ટ્રેન પર આધાર છે અમે લોકો ટ્રેનમાં જઈને જ લાગે ને ટ્રેન મીન્સ સવારે સાત ની હોય નવ વાગ્યા ની જોઈએ હવે જેમા જવું હોય એમાં.
હમ હમ તો તમે જાઓ તો ફોન કરજો તો કેવું અમે જોયું નહી હજુ અમદાવાદ જોઈએ તમારે જો ફરી ને તમે ભૂલા ના પડીએ એમ
હા એ તો છે હવે
એટલે સવારમાં ટ્રાય તો કરજો જાવું તો અમને કોન્ટેક્ટ તો કરજો જાવઓ તો બરોબર છે.
સારું કરીશું ચલો ને તમને કોલ તમારે આવું હોય તો જોવા માટે.
હા બીજું બોલો.
બસ કઈ નઈ.
હ હા તો તું તમે દર વર્ષે જાઓ છો
હા અમેં દર વર્ષે જઈએ છે
હમ હમ અમે ગયા નહિ તો આપડે ટ્રાય કરીએ કે એવું છે એમ